હાલો.
હેલો, જય શ્રી કૃષ્ણ.
છે મજામાં?
એકદમ મજામાં, તમે?
બસ, શાંતિ છે હવે.
બરોબર, હ સાજનું જમવાનું બનાવનું ચાલુ થઈ ગયું કે હવે બનાવશો?
હા, હ હવે ચાલુ કરીશ.
બરોબર, હવે સાંજ હા એ જ ને સાંજ પડે ને ચિંતા, બપોરનું તો ટેન્શન ના હોય એ દાળ, ભાત, શાક, રોટલી હોય. પણ રાતે જ પડે ને એ જ ટેન્શન હોય થાય કે શું બનાવવાનું જમવાનું?
હા તે સાંજ બપોરે જમતો જમતો જ વિચાર કે સાંજે શું બનાવીશું, સાંજે શું બનાવીશું? એવુ વિચાર ખાએ જાય.
એ આપડે જોઈશું હર ઘરે હર ઘર માં એજ સમસ્યા છે સાંજ પડે ને શું બનાવે જમવાનું. આપડ એમ થાય કે આપણા ઘરમાં પણ આખી દુનિયાની જે બહેનો છે ને બધા એ જ સોચે. એક રાત પડેને ટેન્શન શું બનાવશું હા
અહ
બપોરનું તો ટેન્શન ના હોય રાતે રાતે ટેન્શન હોય સુભના તેમાં છોકરાની બધી ફરમાઈશો અલગ અલગ બધી હોય આ બનાવજો તેમાં જો ખીચડી બનાવી તો તો બધા એટલા વાયુ કરે ખિચડી ખાવા કોઈ નથી જાતું
ને કોકના ઘરમાં કો કોકના ઘર માં ખીચડી વધારે ખવાતી હોય તો એ સારું રે કીધું સારું કીધું મારા ઘરમાં તો ખીચડી કોઈ દિવસ બનતી જ નથી. કોઈ દિવસ નહી એટલે અમને વધારે ચિંતા હોય, ટેન્શન
એમ થાય શું બનાવવાનું રોજ રાતેે રાતેે એમ થાય કે અમે તો એમ થાય કે બે દિવસ આઈટમ બે દિવસ આઈટમ ખાતી ને ત તીજા દિવસ આમ સામે થીમ થાય કે ખીચડી જ બનાવી પેટ માટે પણ સારું શરીર માટે પણ સારી ખીચડી તો
મને બહું ભાવે ખીચડી પણ એક માટે તો હવે તો ના એક માટે થોડું બનાવાય પછી અને સારું પણ ના થાય ખીચડી વધારે હોય ને એમ ટેસ્ટ વધારે આવે વધારે બને એમ
હા એ તો છે ના પણ તમે બધા જા વગાર ખીચડી ચડાવી ને પછી બધી વઘાર નાખો ને પ્યાજ ને બધું નાખીને લસણ ને એ તો બહુ મસ્ત લાગે ખીચડી એમ તમને
માર હું વઘારેલી ના ખાઈને કશું નઈ પણ હું એકલી છું મને તો બધું ભાવે વઘારેલી ભાવે ને સાદી પણ ભાવે મને તો, ના કોઈ ના ખાય મારી બેબી હતી શાસ્ત્રી ગઈ એ વાળી ખાતી મારા હંગાતે હવે એ તો પછી
તેમ નહિ તો હવે એ આવે ને હા તો એ આવે ને ત્યારે બનાવવાનું
ના વઘારેલી તો જ ખાઉં હા તો તો બનાવું એનું પૂછું તું ખેચડી ખાઈશ તો બનાવું કા કે વઘારેલી તો વઘારેલી બનાવી દઉં
હા ચાલે ને બપોર ચડાવી દેવાનું પછી રા સાજ બે ત્રણ કલાક રહી રે ને એ ખીચડીનો સ્વાદ મસ્ત આવે. સરસ લાગે ખીચડી હા અમે અચ્છા વઘારીને ચઢાય તો હા તો સારી લાગે ને બધું તમે નાખો એટલે મસ્ત
હઓ ડુંગળીને નાખીને હઓ પછી અથાણાનો મસાલો નાખી દઉં વઘારમાં તો
સરસ લાગે એજ ને હા તો પછી આવે ત્યારે જ બનાવ દેવાની હપ્તા માં બે એક બે વાર આપડું પેટ માટે મગ સારા ને કે ખાવાનું જરૂરી એ પ્રોટીન મળે કેટલું સારું મગમાં ના જો બીજા બીજી નાત માં બ હા એ લોકો બી કેશે ના કે આપડે ડોક્ટર ને જઈએ બીમાર રહીએ તો આપને સાદો ખોરાક જ કેસે ખીચડી ખાવાનું એ બધા વધારે ખીચડી જ ખાવાની એમ મારે બી ઓપરેશન કરાયુ હતું ને તો મને બી એમ જ કર્યું હતું એ વધારે ચાલુ થી કરવાનું તેલું વાળું વધારે ના ખાવાનું કે ખીચડી ખાવાની કે ભલે કે તમે આઈટમ ખાઓ તો માથે થોડી ખીચડી ખાવાની
આ ખીચડી થોડીક તો બનાવી છોકરાઓ નાના છોકરાઓ હોય તો એ પણ ખીચડી સારી છોકરાઓને નાનું છોકરું હોય ને તો ગરમ રોજ ખીચડી રંધાય
હા કા કે અમે તો પેલા ના હમ્મ અમે તો આજુબાજુને ત્યાંથી પડોશ ફિંગરે લેવા જતા. અને રોજ ખીચડી ખીચડી નાના છોકરા હતા ને અમારા ત્યારે બધા ખીચડી જ ખાવાનું જ કેને છોકરાઓને. તમે તો આજુબાજુને ત્યાં પૂછ છા કરવા જા ચમચી ખન ખીચડી આપજો ને એમ કરીને. તો કોઈ ના ના કેતુ બધા આપતા એમ. ને બબે દિવસે અમારા હા બબે દિવસની અંતરમાં અમારી ત્યાં ખીચડી બને એટલે એમ ટેન્શન ના હોય. પછી બે દિવસ કોક ને ત્યાંથી લઈ લઈએ. ચાલે એમ બધા ખીચડી બનાવતા જ હોય. હા એ ખીચડી તો બહુ સરસ એમ થાય તે. તે બનાયુ તું આજ ખીચડી વઘારેલી?
કોણ ખાય? કોના કોઈ ના ખાય એ તો કેસે કે મોટા ઉમર થશે ને એટલે ખાઈશું કે ડોક્ટર કેશે ને હવે ખીચડી ખાઓ. ત્યારે ખઈશું કે. અત્યારે તો કે કઈ સારું ખઈએ કે. આવું કે અમાર તે તો પછી
ભલે ને આઈટમના હિસાબે ખાય ને ખીચડી ચાલુ હહ.
ના. એટલે ના એટલે ના કોઈ દિવસ નહીં. વઘારેલી નહી કે કશું જ નહી તે ભૂખ્યા રે પણ ના ખાય. આવું હોય. હા હું હું લગ્ન કરીને આઈને ત્યાંરથી ખીચડી એમને ખાધી જ નથ થી મેં જોયા જ નઈ ખીચડી ખાતે.
તો તો બઉ કેવાય તમારું તો આમ. તોતા અડધું દવાખાનું આપણું એ ખીચડી મટાડે આપને. ખીચડી ખાવા સારું. બરાબર હમ મગ સારા ને હા એમાં પછી આપ પે ઘી નાખીએ ને બધું નાખીએ ને સરસ લાગે ખીચડી નાખીને. સારી લાગે હમ. તમે શું સોચ્યું બનાવાનું? શું બનાવો તમારે તો શાક રોટલી વધારે જતી હશે ને કે ખારીભાત કે બનાવો?
ના આજ તો ખારીભાત બનાવાની છે આજ તો. કીધું ખારી
ચાલે તે તો ખા હા હા ચાલે ને તે તો શું હા એજ. આ મોસમ એવું હોય ને કઢી સારી લાગે વધારે.
હા કરી તે અમે બે જણા જ ખાઇએ છોકરાઓ ખાય નહી.
અચ્છા. હારું તો થોડીક બનાવ દઈ તો ચાલે પછી. અમે તો બનાવીએ પુલાવ કે ખારી
બનાવી પછી એ છોકરાઓ માટે બીજું ખાય ને અમે પછી કઢી રોટલા પણ બનાઈ દઉં એટલે મને અમ બે જણ ને ચાલે. છોકરાઓ માટે કંઈક વઘારેલી રોટલી બનાવી દઈએ સંગાતે. એટલે છોકરાનું
થઈ જસે હા સાચી વાત. સરસ લાગ મન તો ભાવે. એમ એના ભેગો ગોળ ઘી ખાઈ લો સરસ લાગે. અમારે તો એ આમાં ઘરમાં તો એવું રો ટલા બનાઈએ ને તા હા ગોળ ને ઘીતો પેલું જોઈએ અમારે. આ ઠંડીના સીઝનમાં રાતે કોક રોટલા બનાઈને શાક ને રોટલા. કઢી રોટલા કરીએ ને તો કેશે કે ગોળ રાખો. બસ ગોળ ને ઘી નીચે રાખીએ તે બધા ખાય. ગોળ ઘી ને રોટ
તો સારું કેવાય ને. આપણે પણ ભાવે. આપને મન થાય ને ખાવાનું બધા ખાતા હોય તો.
હા તે ટિફિનમાં અમે ઘીને ના લઈ જાય. ગોળ લઈ જાય ખાલી ઘી ના ખાય. તો કોક સમય સાંજે તો ખાલી રોટલીને શાક બનાવીએ ને. તો એ છે અમે ગોળ રાખીએ જેને જોતો હોય ને એટલે પછી લે ગોળ ને શાકને રોટ ઘી ખાય.
અમારે તો ના ખાય કેય સાંજે ખવાતું હશે કે બપોરે જ ખવાય કે.
ના ના ઘણા લોકો ખાય ને અમારે બપોરે ના ખાય તો રાતે ખાય હા તો ખાલી ગોળ લે સાથે.
તો હોય ને કયું બધું સુખડી બનાવેલી હોય ને બધા સુખડી બનાવી દવ કોઈક વખત તો એ પછી ટિફિનમાં આપું રોજ.
તો ચાલે ને આમ બબે ચખ્થા મૂકી દેવ તો ખાય ને એટલું તો પેટમાં ઘીએ જાય ને પેટમાં. એ જરૂરી છે હે પછી હાડકા પેલા થઈ જાય ને એમ. ના પે અહ પેલા ના જોને ગામડાના બાપા બધા હતા તો ઘી કેટલું નાખતા અંદર પી જાતા વાટકા ભરી ભરીને તો એને કેટલા અંગ બધા મજ ને સરસ રહેતા એટલું કામ કરતા હતા પસીનો એટલો નીકળી જતો એ લોકોને. તો બહુ સારું હતું ને હવે આપણે હા તે મને પણ હવે એટલા માટે આપડે એવું કામ નથી કરતા ને. હા પેલા એ લોકો ખેતરમાં હા પેલા એ લોકો ખેતરમાં કામ ને કરતા ને એને ઘી પચી જતું બધું ખાત ને એટલું સુભાસીના બધુ નીકળી જતું
એ ખેતર માં ચાલી ને જતા ને બધા હ એ તો બધા આપડા તો સાધન થઈ ગયા.
સાધન થઈ ગયા ને ચાલવું છે નહી પછી ઘણો ફરક પડે. સાચું છે મને તો ભાવ એમ થાય કે સ્વીટ વાવે બધી એમ થાય કે હા તો
મને ભાવે પણ ઘરમાં બધા ખાતા હોયને તો આપડી ઈચ્છા થાય. કોઈ ખાઈ જ નહી એટલે જે આપડે ઈચ્છા ના થાય ને પછી એકલા કે એમ થાય આપડે એકલા માટે શું કરીએ. બનાવી લાવું છે બધું હમ્મ.
હા એ તો છેજ. આ એ જ છ સોચીશું બ બપોરા લોકો સમોસા લ હતા. રોટલી ખીચડી કે બનાવવાનું ખબર નહી હવે એજ ખ બને શેની ખુશી મળશે શેની ખુશી આએ મને નથી ખબર. લઈ આયા સમોસા બેર હા શેની ખુશી મ લ તો એ પણ નથી જ ખબર એટલા માટે હવ છોકરા હા હા એ કોઈ દિવસ આપે ની સા રાત પેટ નવી લાગ એમ થાય શું હતું. ક્યા સમોસા લઈ આયા જોઈએ પછી છોકરાઓ કીચડી કેહ છે. બનાવાનું હા કેટલી ઓર ટેન્શન જ ના હોય એમ. ને શું બનાવો કે ટેન્સન
એ બનાઈ દો ખિચડી ખિચડી ને કડી કે ખીચડી ને ચટણી.
હ તેવું બધું ચાલે ચટણી પણ કડી ખાટી ચાસો ને તો જ મજા આવે.
હ પણ એમની છાસ માં થોડુંક લીંબુ નીચાઈ દેવાનું હું તો એવું જ કરું અમારે કોઈ તે નથી હોતી છાસ પણ લીંબુ નીછોડે એટલે મસ્ત થાય કઢી.
હા એ વાત સાચી છે.
મારી વીવસના
હે અચ્છા બરોબર.
થશે કે મેથી હોય સુકાયેલી આપે કસોરી મેથી એ નાખવાની કાઢી માં આપડે ફરજીયાત મસ્ત લાગે કઢી તો
એવુ બનાવી નથી એવી હતી ક્યાંથી નાખી
મેથી નાખજો અંદર મસ્ત લાગે
એટલે અમે મેથી તો નાખીએે દાણા આવે ને વગા કડી વઘારીએ એટલે અમે અછા હા એ તો નાખીએ અમે. એ ત અમે ડાળ માં નાખીએ શરીર માટે સારું ને તમે તો આરે તો રોજની આદત થઈ ગઈ.
એટલે આપડે સુકેલી મેથી આપડે નથી નેલી મે
અચ્છા એ વાળી હા હા ના ના હું તો દાણા હું દાણા હમજી
દાણા દાણા હી સુકી મીઠી એટલે હા એ તો આપડે દાળમાં નાખતા જોઈએ આપડે ત
હા અમે તો ડાળ ને કડી માં અચ્છા એ વાળી કસૂરી મેથી અચ્છા હા હા હા એ એ મારી બેબી ને બો જ મોટી છોકરી છે ને મારી
હા.
મારી મોટી છોકરી એને બહુ શોખ એ બધું. નાખવાનું કસોરી મેથી બો નાખે ડાળમાં ને બધામાં.
હું તો કસરમાંથી બધામાં બેબી પાંદરા નાખી દો અમે કઠોરમાં હોય ને તેમાં પણ નાખું.
હમ હમ સરસ એ તો હમ તો તમે સુકવણી કરો કે પછી તયાર જે આવે એ જ લઈ લો
ના ના સુકવણી કરદુને શિયાળા માં સસ્તી મળે ને એ એટલે સુકામણી કરી દઉ ભર દઈએ એટલે બાર મહિના કે દોઢ બે વરષ ચાલે સમજ ધોઈ સુકી દેવાની
હા એ ના એ તમે એમ જ કરીએ છે પછી પાંદરા કાઢી નાખીએ શરૂમાં પડે શુંકાય બે ત્રણ દિવસ
યાદું હોય કે શું બધું અમું સુકી જ દઉં શિયાળામાં સસ્તું હોય ને શિયાળા આદુ ને બધું હોય હા ને ચોમાસામાં શું પછી? આદું નીલું આદુ પછી આદું કેવું આવે ભીનું ભીનું આવેને ચોમાસ પેલું પાવડર બનાવી દઈએ સુકેલું હોયને આપડે હ પછી એના
હા હા ચાલે હા એમાંરા પિયરવાળા છે ને એ લોકો બી એમ જ કરે
હા એ ચોમાસા પણ આદું નથી ગમતુંને આપડે જઈએ તો કેવું મારતું સ્મેલ કર હોય ને નીલું હોય એકદમ ભીનું ભીનું અને ચાય પણ સ્વાદ બગાડી નાખે ચાય
હા તમારી ભાભી છે ને વડનગર તે એ પણ એમ જ કરે આધું સુુંકવી નાખે બધું
હવ ગુજરાતમાં બધા સુકે જ દે બધા બધા અહિયાં એવુજ મેથી હોય દે શિયાળામાં બદ ધું જે સસ્તું મળતું હોય ને વખતે તો તારે તમે પણ એવું જ કરી દેજો પણ સારું રે હા હા હવ ચલો
અસુ આવી જાય.